કેમ છો? હું પણ મજામાં છું. બસ ચાલ્યા કરતી છે. તમે કયો, કેવો ચાલે તમારું કામકાજ. અમારું બી સારું ચાલે છે. બસ સારા જ છે. તમે તમારે ઘરે કેવું છે? મારે બી સારું જ છે.
બસ સારું છે.
એમ કેમ પડે? એમ કેવી રીતે એમને પગ બંને પગમાં વાગ્યું તું? કા થી પડી ગયેલો? તો શું વધારે લાયગું? પગમાં ફેક્ચર છે. હા તો પછી ડોક્ટરે શું કીધું ક્યારે ઠીક થાહે? એ કીધું ત્રણ ચાર મહિના લાગે. કઈ ઓપરેશન થઈ ગયું.
હા થઈ ગયું. પગમાં સળીયો લ લગાવેલો છે એને હજું. એ મહિના પછી કાઢશે. હા એ તો પાછો ઓપરેશન
પછી કેટલા પૈસા કીધા ડોક્ટર એ?
એમ ટોટલ બે લાખ થયા, પછી એમને ખ દવાઈ ના ખર્ચા પછી વધી જાય પહો ચાર જેટલું થાહે.
તમારું આયુષ્માન કાર્ડ નહી મારી જેમ? ના મારો રેશમકાડ પરંતુ જેનું કાર્ડ હોય એને જ મળે ને બીજાને બેનિફિટ ની મલે.
હા એ તો સાચી વાત.
તો પછી દ દવા બધી એ બધું ડોક્ટર લખી આવે. તો એવું કહ્યું ને ડોક્ટર લખી આયા.
તો તા બીજા પાસેથી લઈ લેવાની કેમ ખબર છે ત્યા ભારત મેડિકલ છે. એ બો સસ્તો છે હા મે તાથી જ લાવ છું. એ સસ્તો બી છે ને પ્રાઈઝ
પૈસા બી ઓછા છે.
હા એ તો છે.